હા કેમ હમ્મ બસ મજામાં. તમને કેમ છે?
બસ હું ભી મજામાં છું. જમી લીધુ?
હા બસ હમણાં જ જમીને આવ્યા.
અચ્છા અચ્છા શું જમ્યું હવ મેં બી જમી લીધું.
અચ્છા તમે શું જમયા?
અમે તો આજે ચાાઈનીઝ ખાધું તું કેમ કે વરસાદી વાતાવરણ છે તો એમાં તીખું તીખું ખાવાનું ખુબ મજા આવે છે એટલા માટે
અચ્છા અચ્છા અચ્છા બરોબર.
હા તમે શું જમ્યું?
આ જે અમે તો દાળભાત ખાધી બાકી બીજા તો ચપાતી ખાધી રોટલી ખાધી અને શાક ખાધું
અચ્છા સરસ સારું કહેવાય ખોરાક તો બહુ સારો કહેવાય.
હ આ પદેશી ભોજન જે છે ઈ
હા બાકી તો હમણાં કેવું વાતાવરણ છે તમારા ત્યાં
હમણાં તો વરસાદી માહોલ છે હમણાં અમારી પાહે તમારી પાસે
અમારી બાજુ ભી એવું જ છે વરસાદી માહોલ છે હમણાં ને ખુબ ઠંડુ વાતાવરણ થઈ ગયુ છે બહુ મજા આવે છે.
અચ્છા તો બરોબર
કાલ સાંજ થી વરસાદ ચાલુ થયો છે હજુ બી ચાલુ જ છે અહિયાં તો
અચ્છા હવે ચાલુ જ છે એમ ને
હા બઉ જ વરસાદ પડ્યો કાલ થી આજ સુધીમાં
તમારી પાસે એવડો તમારી પાસે એવડો વરસાદ હો તો એક કામ કરી શકો ને તમે તો ખેતી લાયક તો બહુ પાણી કામ આવે તો ખેતીમાં કામ આવે તમે ઓટર હાર્વેસ્ટ પણ કરી શકો.
હા એ તો તમારી વાત સાચી છે કે વરસાદનું જે પાણી હોય છે. એને આપણે બોરવેલ કેવામાં જે બચાવીને રાખીએ તો એ ખેતીમાં ઉપયોગી થાય છે. અને બીજી બધી જગ્યા બી ઉપયોગી થાય છે જેમ કે રસોઈ બનાવવામાં લઈ શકીએ આપણે અને બીજી બી કોઈ ઉપયોગમાં લઈ શકે છે.
હા એ તો છે કે તમે હવે એ પાણી નુ વપરાશ સારી રીતે કરો તો ખુબ કામ આવે વરસાદ નું પાણી તો
હા એ તો તમારી વાત સાચી છે કે પાણીનો બચાવ ખુબ થાય છે એના લીધે કે બીજી કોઈ ખેતીમાં કે વધારે પાણી પૂરતું તું પહોચી બી શકે છે. કે કોઈ એવી જગ્યા બી હોય છે કે જ્યાં પાણી બી નથી હોતું તો આ વરસાદ નું પાણી આવે ને એ લોકો બચાવ કરે તો તે લોકો યુઝ પાણી નો યો વપરાશ કરી શકે છે.
એ તો છે જ હવે તો બધા નવા નવા ઘર બને છે એમાં તો બધા અછત માંથી ડાઈરેક ખારોશ કરવા બધા. સ્ટોરેજ રાખે છે જે બધું પાણી જે વરસાદ નો આવે. બધા ડાયરેક્ટ રસ્તો થતો હવે એનું આ તો ધરતીને અંદર મૂકી દીધી છે. નીથી પાણી કામ લાગે આગળ જતા.
હા એ તો તમારી વાત સાચી છે કે આગળ જતા પાણી કામ લાગે છે. અને બીજું કેવું કે પાણી આપે ફિલ્ટર કે કરી તો આપણે તેને પી ભી શકીએ છીએ કેમ કે પાલક પાણી જે છે એ બહુ સારું કેવા આપણી સ્વાસ્થ્ય માટે.
હમ પાલક પાણી તો બઉ સરસ કેવાય. તમે ડાયરેક્ટ પાણી વરસાદ નુ પાણી પી લો તો તો એ એમ જો કે નહી તમને કઈ નડે નહી કે કઈ પણ બીમારી ન થાય નવી તમને.
હા એ તો તમારી વાત સાચી છે કે કોઈ બીમારી ના થાય બીમારી હોય તો બી આપડા શરીર માંથી નીકળી જાય છે પાલર પાણી એટલું બધું સારું છે અને મીઠું બી હોય છે ઈ.
હા એજ તો બહુ કામ લાગે આપને પાલક પાણી તો પાલક પાણી તેથી જ આપણે ખુબ જેટલું થાય એટલું આ બચત કરવાનું રહે.
હા. તો કેવું કે કોક કોક જગ્યાએ જ્યાં પાણી હજી સુધી એવી બી જગ્યાઓ ગણી છે કે જ્યાં પાણી હજી સુધી પહોંચી નથી શકતું અને એ લોકોને બહુ આમ તકલીફો જ થાય છે પાણી ક્યાં દૂર-દૂર ભરવાને જવું પડે છે. તો તેથી એ લોકો માટે તે બી પાણીનોો બચાવ કરી તો સારું કેહેવાય કે એ લોકોધ બી પાણી પોહોંચી શકે.
હા એ આપડે ગવર્મેન્ટ ને આપડે બધા ભેગા થઈને અરજી આપી કે જે જેના પાસે હજ વરસાદ પહોંચ્યો નથી કે જેના પાસે હજ રવડું પાણી નથી તેની પાણીની વ્યવસ્થા કરે જાણે કે કેનાલો નવી બનાવે છે તેઓ પાણીનો ત્યાં બી પોહંચે ગામડાઓમાં ગ્યા પાણી નથી. ત્યાં કેનાલનો સિસ્ટમ કરે એ પાણી પોહોંચે.
હા એજ તો તમારી વાત સાચી છે કે કેનાલ ને એ લોકો બનાવે તો વધારે-વધારે પાણી ન બચત ભી થશે અને વધારે-વધારે જ ગ્યા એ પાણીઓ પોહોચી શકશે. તો તેથી માણસોને મુશ્કેલી થોડી ઓછી પડશે. પાણી ભરવા જવાની ને એવું બધું.
હા એજ છે ને ખેતી વિસ્તારોય જ્યાં પાણી નથી જે કપિત કરે છે જ્યાં વરસાના પાણી ના આધારે છે. કેનાલ સિસ્ટમ પહોંચી જાય ત્યાથી તને મીઠું પાણી અને સરસ પાણી ત્યાં પહોંચી જાય. જેમના પાક થવા મની જાય ખેતીમાં તો ત્યાંથી બધા ખેડૂતો પણ ખુબ સરસ રીતેને ખુબ સ ખુશ થઇ જશે.
હા એ તો તમારી વાત સાચી છે અને શું કેવું કે પાલન પાણી થી ખેતી બી એવી સારી થતી ને મારે ખ્યાલથી તમને કોઈ આઈડિયા હોય તો એના બરા જણાવી શકો?
હા એ ખેતીમાં તો સૌથી ઉપયોગ પાણી આપડે કઈ તો પણ પાણી કવાય કેમ કે ખેડૂતો બધા વરસાદની રાહ જોઈ જ રહે છે. કેમ કે વરસનું પાણી એકદમ મીઠું હોય છે તેમાં બધા પાક થાય છે. એ બધા પાકને સારું ઉત્પાદન આપે અને સારી એ રીતે ગ્રોથ કરે. તે સારો પાક મળે બધા ખેડૂતોને એટલે વાર વરસાદ ન પાણી એટલે ખેડૂતો માટે તો બધા ગોલ્ડ કેવાય.
અચ્છા અચ્છા એ તો સારું કેવાય બાકી તો હમણાં કેવું મગફળી ની સિઝન છે તો મગફળી ને બી વરસાદની પાલન પાણી ની જરૂર હશે હમણાં તો વરસાદની ખુબ જરૂર છે ખેડૂતોને.
હા હમણાં તો વરસાદ ની બહુ જરૂર છે ક્યાં ક્યાંક તો. ત્યાં વરસાદ પડે ત્યાં તો મગફળી તમકી જેમ કેવો છો મગફળી તો ખુબ એમાં ખીલી ઉઠે છે ખૂબ નીલી થઇ જાય છે અને ખુબ દડો મડી જાય છે
અચ્છા અચ્છા બાકી તો હમણાં તો એવું છે કે જ્યાં વરસાદની જરૂર છે ત્યાં તો હજી વરસાદ પહોંચ્યો નથી અને જ્યાં નથી ત્યાં તો અરે એટલે જ્યાં છે ત્યાં તો બહુ જ બધું આવી ગયું છે જે્યાંથી નુકસાન બી ઘણું બધું થયું છે વરસાદના કારણે
હા એ તો વાત તમારે સાચી કે ત્યાં વરસાદ પડે છે ત્યાં ખૂબ પડો પડે છે ત્યાં થોડા કલાકોમાં ઘણા બધા ઈંચો પડી જાય જેથી ઘણો લાખો કરોડોનો રૂપિયાનો નુકસાન થઈ ગયું છે હમણાં તો એટલે જ્યાં બહુ બધો પડ્યો છે ત્યા ખુબ જ નુકસાન છે હમણાં તો
હા હમણાં તો કેવું કે આપે જોયું છે સમાચારમાં જોઈ રહ્યા છીએ કે કચ્છમાં વરસાદની જરૂર છે તો ત્યાં વરસાદ પડતો હોય નહી અને જ્યાં સુરત નું આપે જોયું તો કેટલું બધું આમ દુકાનો મન પાણીને ચાલ્યું ગયું છે તો તેથી મોબાઈલ ની દુકાન કે એવા વિડીયોઝ હતા તો એ આપણે જોયા હતા તે એમાં પાણી ભરાઈ ગયા છે એ લોકોને નુકસાન કેટલું થયું હશે
હમણાં તો એ સુરતમાંને તો બહુ વરસાદ પાણી ભરાય ગયામ જેથી લાખો કરોડો રૂપિયા નુકસાન થયું અને બધા અ મિત્રો બધા ઘણા બધા નુકસાનમાં ચલા ગયા છે એવ બધા ખુબ જ ગવર્મેન્ટને અરજી આપે છે કે તે થોડક સહાય કરે ગવર્મેન્ટમને
હા એ તો છે કે ગઉ સરકાર થોડી સહાય આપે તો એ લોકોનું હવે સારું રહે બાકી તો કેટલાક કરોડો રૂપિયા ના બી એ લોકોને નુકસાન થયું જ હશે વધારે વરસાદના કારણે અને હવે કચ્છ નુ આપે જોઈ લઈ તો ત્યાં વરસાદ તો હજી પડ્યો જ નથી નથી તો એ લોકોને ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે કેમકે એટલી સારી મગફળીને નથી થઈ શકતી કેમકે વરસાદની જરૂર ખુબ જ છે હમણાં તો
હા હમણાં તો વડી કે છે કે કચ્છમાં જો જ્યાં વરસાદ જ્યાં નથી પહોંચ્યો ત્યાં હમણાં થોડા સંપોચશે એટલે તેથી ખુબ કામ લાગશે આપડે એ વડી ભગવાન પાસે પ્રાર્થના કરી કે તે જલ્દી જલ્દી વરસાદ ત્યાં પહોંચાડે
હા એ તો તમારી વાત સાચી છે કે જલ્દીથી વરસાદ પહોંચે તો બધા માટે સારો રે અને થોડી જમીનમાંથી ઠંડક ને મેળવી શકે કેમ કે હમણાં તો એ બાજુ બહુ તાપ ને હશે એટલા માટે
હા એ તો હમણાં ત્યાં ગરમી પણ બહુ છે
હા એ તો સાચી વાત છે હવે તો શું થાય બધા વાત તો જોઈ રહ્યા છે પણ અને સમાચારમાં બી અગાહીઓ આવે છે પચીસ છવ્વીસ તારીખ ના વરસાદ ની ને હવે ખબર નહી જોઈ આવે છે કે નહીં
હા એ જ હમણાં બધા અરજી કરે છે હવે જોઈ હવે આવે તો બહુ સરસ બધા માટે
હા બાકી તો હમણાં કેટલું વાતાવરણમાં બદલાવ આવી રહ્યું છે તો નક્કી બી નથી હોતું વરસાદ ક્યારે આવી જાય છે કઈ ઋતુ માં આવી જાય છે
હા હમણાં તો બધો વાતાવરણ આંખો બદલી ગયો છે ત્યાં ઉનાળે આપડે જોઈને જ્યા ગરમી લાગવી ખડે ત્યાં તો જ લાગે છે તો એકદમ ગરમી લાગતી અને ઉનાળા ન પણ વરસાદ આવી શકે કે એ બધ અલ અલગ હોય છે એમણા તો
હા એજ ને હમણાં તો વાતાવરણમાં ખુબ બદલાવ આવી રહ્યા છે કેમ કે એનું મુખ્ય કારણ તો એજ છે કે આ પ્રદુષણને જે થઈ રહ્યું છે છે આપણા અર્થ ઉપર તો એના લીધે ઘણા બધા વાતાવરણમાં બદલાવ ને આપને દેખાશેને હજુ આવું થવાનું જ છે કેમ કે પ્રદુષણ એટલું જ છે આપણા દેશમાં
હા એ તો વાત તમારી સાચી કે હમણાં કેમ શિયાળા અના ખપે એવી ઠંડી લાગતી નથી અને ઠંડી લાગ્યા વગર તો બધા પાક પણો નાશ થઈ શકે જયારે ઠંડી ખબે ત્યારે ઠંડી તો જોઈએ સારી રીતે
હા એ તો તમારી વાત સાચી છે કે જે ઋતુમાં જે ખપે એટલે આમ જેમ કે ઠંડી છે એ ચોમાસામાં વરસાદ છે તો એવું થતું નથી. હવે વરસાદ બી હમણાં તો ઋતુ જ છે ને આપણે વાત કરીએ આગળ જેમ કે વરસાદ જે કોઈ એવી જગ્યા છે કે જ્યાં હજુ સુધી બી વરસાદ નથી પહોંચ્યો અને પાણી ની ખૂબ કમી થઈ ગઈ છે તો ત્યાં હજી વરસાદ નથી પહોંચ્યો કેમ કે હજી તો ઋતુ બી છે વરસાદની.
હા એતો છે જ કે હમણાં તો ઋતુ વરસાદની છે પણ વરસાદ પોહચ્યો નથી. હવે જલ્દી જલ્દી બધા વરસાદ પહોંચે તો બધાને કામ લાગે.
હા એ બી તમારી વાત સાચી છે. બાકી તો હવે સરકારને બધા નિયમો કરવા જોઈએ કે આમ પાણી માંથી કેઈ પ્રદુષણ નહી ફેલાવાનું કે કોઈ હવામાનમાં પ્રદુષણ નહીં ફેલાવાનું તેથી આપણું જે વાતાવરણના બદલાવ આવી રહ્યા છે તો ઈ થોડા ઓછા થઈ જશે ને બધા માટે ઈ સારું રહેશે.
હા એતો ગવર્મેન્ટ થોડક બધાને અપીલ કરે કે આવી રીતે કરો જેથી પ્રદુષણ ઓછું થાય કે અલગ અલગ વસ્તુ જે નડે છે આપણે વાતાવરણ ને તો ખૂબ કાબ લાગે એ બધો.
હા એ તો છે કે સરકાર ઘણી વખત કરે બી છે એવા નિયમો કરે છે. પણ જે આ જનતાઓ છે એ લોકો નિયમોનું પાલન કરે તો થઈ શકે. બાકી ખાલી સરકાર ન નવા નવા નિયમો કાઢશે તો કઈ થવાનું નથી કેમ કે જો આ લોકો જ પાલન નહીં કરે તો શું કરી શકીએ આપણે પ્રદૂષણ તો થવાનું જ છે.
હા એ તો છે જ કે હવે બધા એક જનતા બધી એક જોડે એકજોટ થઈ. બધું પાલન કરે બધા નિયમો તો ખુબ આગળ વધે આપડો દેશ. અને પર્યાવરણ પણ ખુબ સરસ છે.
હા બાકી તો જેમ કે કચરો જ્યાં ત્યાં લોકો ફેંકી દે છેને એવું બધું ના કરવું જોઈએ સરકારે ઘણી બધી સુવિધાઓ કરી જ છે કચરાના ડબ્બા ની લઈ લઈ કે કચરાનું ટ્રેક્ટર બી અઠવાડિયામાં બે વાર આવે છે આપડા ઘરો ઘર લેવા તો આપણે એનામાં ફેંકી તો એ સારું રે તેથી આપણું જમીનમાં પ્રદુષણ એ ના થાય. ખોટું હવામાનમાં બી પ્રદુષણ ના થાય અને આપણે સ્વચ્છ વાળી જીવન જીવી શકીએ.
હા એ તમારી વાત સાચી ઈ તો
હા ઠીક છે ન મને તમારી જોડે આ વિષય ઉપર વાત કરીને ખુબ જ મજા આવીને ખુબ સારી જાણકારીઓ મળી.
હા ઠીક છેલો
હા